જય શ્રી કૃષ્ણ.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
હા, હું પણ મજામાં છું. કેમ છે ઘરે બધા સારા ને?
છે હા.
હા, ની હું બસ એમ જ બેઠી તી તો મને એમ થયું કે ચાલો ને તમારી સાથે આજે રોજગાર વિશે પર થોડી ચર્ચા કરું.
હમ્મ હમ્મ બેસ સારો વિચાર છે ચાલો આપડે કરીએ તો ચર્ચા હે.
હા કેમકે આજકાલ મતલબ રોજ કેટલા લોકો ભણેલા ભણેલા ડિગ્રીવાળા પણ બેરોજગાર છે એમની પાસે રોજગાર નથી. પી
અચ્છા. એ એ વિશે આજે બહ જ મોટું મતલબ કેવ છે સમસ્યા બરૂપ બની ગયો છે.
હા એટલે જ આ વિશે પર ચર્ચા કરવાની ઈચ્છા થઈ. અને આજકાલ તો સરકાર પણ કેટલા પગલાં લે છે નવી નવી સ્કીમ બહાર કાઢે છે કે લોકોને રોજગાર મળે સ્ટાર્ટઅપ ઈન્ડિયા કરીને પણ એક સ્કીમ છે કે જેમાં જોડાય અને એ નવા નવી નવી તકો શીખે નવી નવી સ્કિલ્સ શીખે એનાથી એમને રોજગાર મળે.
વાત છે સરકાર નો પ્રયાસ બહુ સારો છે હમ.
હા અને આપણે મતલબ રોજગાર કંઈપ પણ ધંધાથી આપણે શરૂઆત કરી શકીએ છીએ નાનામાં નાની શરૂઆત પણ કરી શકીએ છીએ ધીરે ધીરે એ મોટો થશે. જરૂરી નથી કે તમે મતલબ અહ કંઈક સ્ટાર્ટિંગ થી તમે કંઈક મોટા રોજગારમાં જોડાવો આપડે કંઈક અહ રોડ સાઈડ પન પન આપડે કંઈક કામ ની ને નાનું એવું આપડી લારી એવું ચલાવીને પણ આપડે રોજગાર મેળવી શકીએ છે.
હમ્મ, હમ્મ, હમ્મ. નાના હંમેશા નાની વસ્તુથી જ કરવી જોઈએ. અને એમાંથી જ આપણને સફળતા મળે છે ધીરે ધીરે સ સડતા માટે આપડે થોડો સમય આપવો પડે એના માટે ડાયરેક આપડે જ રીતે ના મને શરૂઆત એ સફળતા મળે તો એ પ એ યોગ્ય નથી. એટલે એના માટે થોડો સમય આપવો પડે થોડી ધીરજની પણ જરૂર છે આપડે સાથે સાથે.
હા, બિલકુલ સાચી વાત છે તમારી. અને જોવ ને આજકાલ તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકો કેટલું રોજગાર મેળવી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોક કો પોતાના પ્રતિભાવ પોતાના જે ટેલેન્ટ છે એ લોકો સુધી પહોંચાડે છે ને એમાં થી પણ એમને રોજગાર મળે છે. તો એ એક સરસ મા ધ્યમ છે. તમારું શું વિચારવું છે?
નહી નહી સાચી વાત છે. પણ બહુ સરસ નાથી એમ. અને એમાં આપણે ટ્રાય પ્રયાસ હંમેશા જ રહેવો જોઈએ. કે ચેલો અહિયાં તમને એક વાર સફળતા મળી છે પણ તમે એનાથી પછી આમાં તમને નિષ્ફળતા મળી છે તો તમે હાર ના માની લો કોઈ પણ વસ્તુમાં એની માટે તમે પ્રયાસ કરો અને તમે તમારા ટેલેન્ટને આધારે કોઈ પણ વસ્તુમાં આગળ વધો અને પછી તમે વારંવાર કોઈ પણ રોજગારમાં તમે એક વાર જ તમે તમારું ફોકસ કરો કે તમે ધ્યાન એમાં જ આપો એના માટે ટ્રાય હાર્ડવર્ક કરો તો વધારે મહેનત કરો પણ જો પછી તમે કોઈ પણ વસ્તુ છે તમે રોજગારમાં તમે બધર બધર કરશો તો પછી એમાં તમને સફળતા નહી મળે એટલે હંમેશા કોઈ પણ એક જમાં તમે ડટ્યા રહો અને એમાં વધારે મહેનત કરો મારા મંતવ્ય પ્રમાણે એ વસ્તુ બેસ્ટ છે.
બિલકુલ સાચી વાત છે તમારી તમે એમ જ કહેવા માંગો છો આપણે આપણું લક્ષ્ય રાખવું છે એક જ આપણે લક્ષ્ય પર ધ્યાન રાખવું જોઈએ સપોઝ તમે એક નાનો રોજગાર ચાલુ કર્યો છે. ભલે એને એને સફળ થતા થોડી વાર લાગ તો તમારે એમાંથી હ હતાશ નહીં થ ઉય જોઈએ કે ચાલો આ તો મારું ચાલતું જ નથી. અને હું કંઈક બીજું કરું જો તમે આવી રીતે વારે ઘડી પોતાનું મન બદલશો તો તમને કોઈ દિવસ સફળતા નહીં મળે. તમે હંમેશા એક જ લક્ષ્યપ પર તમારું ધ્યાન દોરીને ચાલશું તો તો તમને જરૂર એક દિવસ સફળતા મળશે.
હ હ હ હ હ હ હ
અને અત્યારે તો એ લોકો રોડ પર પણ લારી લારી ચાલુ કરીને પણ રોજગાર મેળવવામાં કોઈ શરમ નથી અનુભવતા અને મારા મતે અનુભવ શરમ પણ કરવી ના જોઈએ. કેમકે કે ધંધો કોઈ દિવસ નાનો કે મોટો ના હોય આપડે જો રોડ સાઈડ પણ કોઈક લારી નાની એવી લારૂ શરૂ કરીને આપડે વેચાણ કરતા હોઈએ એમાંથી આપણને રોજગાર મળે તો એમાં કોઈ ખરાબ વસ્તુ નથી.
બરાબર છે સાચી વાત છે તમારી કે છે કોઈ કોઈ ક કોઈ શું કેશે કોણ શું કેશે મારા વિશે લોકો શું વિચારશે હું આવો ધંધો કરીશ કે આ ધંધો કરીશ તો એવું ના વિચારવું જોઈએ તમે તમારા મનથી મક્કમ રો અને કોઈ પણ ધ ધંધામાં તમે તમારું બેસ્ટ આપો તમે તમારો સારો એવો પ્રયાસ કરતા રહો તો તમને એમાં સર સ સફળતા જરૂર મળે છે.
હા, બિલકુલ સાચી વાત છે. પણ અ તમે જોતા જ હશો કે લોકો કેટલી મોટી મોટી ડિગ્રી લઈને આટલું સારું એવું ભણીને પણ ઘણા લોકોને અહ નોકરીની તકો નથી મળતી. એ લોકોને રોજગાર નથી મળ આજકાલ તો સારી એવી નોકરી મેળ ળવા માટે પણ આપણે કોઈક સારી વ્યક્તિની ઓળખાણ હોય તો જ આપણને એ ફિલ્ડમાં સારી નોકરી મળે છે. આજકાલ ભણતર ક અમુક જગ્યાએ કામ લાગતું જ નથી.
એ વાત સાચી છે તમારી. કે એ લોકો અત્યારે તમે જો બધા ફિલ્ડમાં તમને બધા ક્ષેત્રમાં આ વસ્તુ જોવા મળે છે પણ આ વસ્તુ ના થવી જોઈએ એને માણસને વ્યક્તિને સામે વાળી વ્યક્તિને એના ટેલેન્ટ ના આધારે એનામાં શું ખ ખૂબી છે એના આધારે તમારે એને સ્થાન આપવું જોઈએ અને એને મહત્વ આપવું જોઈએ નહીં કે ચલો આ મારા રિલે આ મારા સંબંધી છે કે આ છે એના આધારે ના થવું જોઈએ કઈ પણ સિલેક્શન કોઈ પણ જગ્યામાં.
બિલકુલ સાચી વાત છે. પણ અત્યારે એવું જ બધું ચાલે છે. અને કેટલા બધા એવા ગૃહ ઉદ્યોગો પણ લોકો ચલાવે છે. કે એનાથી આપ આપડે જે જે મહિલા વર્ગ છે જે કંઈક કરવા માંગે છે પોતાના પરિવાર માટે તો એવા નાના નાના ગૃહ ઉદ્યોગોમાં એમને નોકરીની તકો મળે છે અને એ ત્યાથી કામ કરીને પોતાનું રોજગાર મેળવે છે.
એ બહ સારી વાત છે એ બહુ સારું કામ છે કે ગૃહ ઉદ્યોગ છે તમે પોતે પણ એમાં સફળ થાવ છો અને બીજા વ્યક્તિને પણ રોજગાર મળી રહે છે એના તમારા કારણે એ બહુ સારું કામ કરે છે જે બી ગૃહ ઉદ્યોગ ચાલે છે એમાં બહુ સારું લોકો પ્રયાસો કરે છે અને લોકોને જે બિચારા જે બહાર નથી જઈ શકતા ઘરે બેસીને વર્ક કરી શકે છે એ લોકો માટે આ બહુ જ સારું કામ છે.
હા અને સરકાર પણ એવી નવી નવી યોજનાઓ લાવે જ છે. એ સરકારના ખૂબ જ એવા પ્રયત્નો છે જ કે આજનો યુવા પેઢી કોઈ બેરોજગાર નહીં રહે એમને રોજગારની તકો પૂરી પાડે છે. સ્ટાર્ટઅપ ઇડિયા કર એમણે એક એવું માત ઊભું કરી છે કે જેનાથી આપણે એ માધ્યમ દ્વારા નવી નવી સ્કીલ્સ શીખી શકીએ નવું નવું સ્કિલ્સ ડેવલપ કરીને એનાથી કેવી રીતે રોજગારી કર મેળવીએ એવી આપણને ટ્રેનિંગ આપે છે. તો તેનાથી આપણે આપણું રોજગાર મેળ કર શકે. ઓકે છે.
સાચી વાત છેથ સાચી વાત છે સરકાર નો ઘણો પ્રચાર અને તમે તમારો કોઈ પણ ધંધો બી ચાલુ કરવા માંગો છો તમે રોજગાર તમારો પોતાના દમ ઉપર કરવા માંગો છો એના માટે પણ સરકાર તમને અત્યારે લોન પણ આપે. તે રહી છે. કે તમે તમારો ધંધો ચાલુ કરવા માટે તમે ગવર્ લોન પણ લઈ શકો છો અને એ પણ નજીવા આ વ્યાજદરથી જેથી તમને ઘણો સપોર્ટ તમે ફાઈનાન્શિયલ સપોર્ટ તમને ઘણો મળી રહે છે.
હા, સાચી વાત છે આજ કાલ સરકાર અજ ઘણા બધા ધંધાઓ માટે લોન આપ અ છે અને એ ખૂબ જ સારી પહેલ છે. કેમ કે અહ જે વ્યક્તિ ધંધો કરવા માં ગે છે એનામાં આવડત છે ટેલેન્ટ છે પણ એની પાસે પૈસાની અછત તોએ. આ સરકારની મદદ દ્વારા એ પોતાનો ધંધો આગળ વધારી શકે છે અને એના લીધે એ પોતે તો રોજગાર મેળવે છે એની સાથે સાથે એક કેટલાક બીજા ચાર પાંચ વ્યક્તિઓને પણ રોજગાર આપે છે.
અને ભવિષ્યમાં મારું પણ કંઈક એવી જ કરવાની ઈચ્છા છે. કે હું પણ એવું કંઈક તો ગૃહ ઉદ્યોગ એવું ચલાવો કે જ્યાં જે મહિલા વર્ગ છે. કે જેમને જરૂર છે અને પોતાના ઘર ચલાવવા માટે એમને રોજગારની જરૂર છે. તો એવું હું કઈક કરવા માંગ છ કે એવા ગૃહ ઉદ્યોગો ચલાવીને એવી મહિલાઓને રોજગાર પૂર પાડવા માંગુ છું.
એ તમારો આ પ્રયાસ બહ સારું છે. આ વિચાર બહુ જ સારો છે તમે જુઓ ને સોલર બેન ખાખરા વાળા છે એમનો જ તમે દાખલો જોઈ લો. એમની શરૂઆત પોતાના ઘરથી થી જ કરી હતી અને અત્યારે તમે જુઓ કે કેટલા લોકોને કેટલી દુનિયા આપડા ગુજરાતમાં કે બહાર પણ કેટલું એનું વિસ્ત વિકાસ એનું કેટલી બ્રાન્ચિસ અત્યારે છે અને એનો ઉદ્યોગ કેટલો ફ ફડ્યો છે અને એના આધારે કેટલા કેટલી બિચારી ગરીબ મહિલાઓને રોજગાર મળ રોજગારની તકો મળી છે.
હા એ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે એનાથી એમને તો લાભ થાય જ છે એ એ પોતાના માટે તો રોજગાર ઊભો કરે છે સાથે સાથે એવી કેટલી હજારો મહિલાઓને એમણે રોજગાર પૂરું પાડ્યું છે એના લીધે તે એ એમનું ઘરનું ભરણ પોષણ કરી શકએ. ખે છેે.
એટલે આપણે પણ બસ આવી રીતે જ એકબીજાની મદદ કરતા રહેવું જોઈએ કે આપ આપણે એવું ક રોજગાર ઉભું કરવું જોઈએ કે જેનાથી બી જ્યાં ચાર પાંચ વ્યક્તિઓને રોજગાર મળે. અને આ ધીરે ધીરે જે આપ આપણા સમાજ માં બેરોજગારીની સમસ્યા છે. તેનો ધીરે ધીરે મ અ નની
અને થોડું એ પણ આપણે વિચારું છે કે આનું કારણ એના પાછળ ના કારણો શોધવા જોઈએ કે બે બેરોજ રોજગારી ના પાછળ ના કારણો શું છે? કે તકો ઓછી છે તકો તો મુ વધારે છે જ પણ તો પણ બેજ બે લોકો બેરોજગાર
સાચી વાત છે તકો તો છે જ બસ લોકો સુધી એ તકો પહોંચાડવાની છે હજુ અમુક લોકોને એ તકો લોકો સુધીની માહિતી નહીં હોય કે ક્યાંથી એમને રોજગાર મળશે. કેવી સ્કીમ સરકાર લાવે છે એ માહિતીનો શાયદ અભાવ હોઈ શકે છે તો લોકો સુધી એક માહિતી પહોંચાડવાની જરૂર છે.
હમ્મ, હમ્મ, હમ્મ. હમ્મ.
ઠીક છે તમારી સાથે ચર્ચા. હા હા ચોક્કસ આવજો. જય શ્રી કૃષ્ણ.
છે.